હા તમને મારો અવાજ આવે છે.
આવે છે ને.
હા નમસ્કાર તો આજે આપણે લોકો કેમ ફરવા જાય બધે એ વિષય પર આપણે વાત કરીશું.
હા ચોક્કસપણે આ વિષય તો ઘણો જ રસપ્રદ છે ને લોકો ઘણા અલગ અલગ આમ કારણોથી ફરવા જતા જ હોય છે ને.
હ આપણે જે સૌથી સામાન્ય કારણ છે એ. આરામ કરવા અને મજાક કરવા માટેનો હોય છે.
હા બિલકુલ સાચી વાત છે તમારી કે દૈનિક જીવનમાં આમ લોકો કામ કામ કરતા હોય અને અભ્યાસ હોય કે જવાબદારીઓ હોય તો વ્યસ્ત હોય એટલે એનાથી છુટકારો પાવા લોકો જાય.
હા એટલે જ ઘણા લોકો થોડો સમય માટે બીજા સ્થાને જઈને આરામ કરવા માંગે. થ છે.
હા આ પ્રકારની મુસાફરી તો આ મનને પણ શાંતિ આપે કે આપણના મનને સારું લાગે.
અહં કેટલા જ લોકો સમુદ્ર કિનારે જવાનું પસંદ કર તા હોય છે.
હા અને કેટલાક તો પહાડો પર જવાનું પણ પસંદ કરે.
અહં જે આપણે કુદરતી વાતાવરણ હોય છે એ લોકોને શાંતિનો અનુભવ કરાવતો હોય છે.
અહં, અને શહેરની ભાગ દોડ થી દૂર રહેવું લોકોને ગમે એટલે બધાને એવું જ ગમે ને. એટલે શાંતિ માટે ત્યાં જાય બધા.
હા જે વેકેશન છે એ દરમિયાન લોકો ઓજે રોજિંદાનું એમનું કામ કાર્ય હોય એનાથી અલગ જીવન જીવે છે.
હા તેનાથી આમ તાજગી નો અનુભવ થાય ને.
અહં. આરામ માટેની મુસાફરીમાં લોકો હોટલ કે રિસોર્ટ હોય એવામાં રોકાવાનું પસંદ કરે છે.
હા. ત્યાં લોકો આમ સમય ધીમો ચાલતો હોય ને એવું લાગવા મળે આપણને.
અહં. કેટલા જ લોકો માત્ર આરામ કરવા માટે અહ
હા, મેં પણ એવું સાંભળ્યું છ અને કેટલાક લોકો તો કુદરત નો આનંદ લેવા માટે ફરવા નીકળે છે.
અહં આપ પણે જે આરામ કરવાનું મા મતલબ માત્ર એવું નથી કે સુઈ જ જવાનું.
હા, હા એ તો છે. મન અને શરીર બંને તાજગી મળે તેના માટે આપણે જઈએ છે.
અ આજકાલ જે આપણું વેલનેસ ટુરિઝમ છે
હા એમાં તો પેલું આપણેે યોગા ે મેડિટેશન પછી હેલ્થ પ્રોગ્રામ એ બધાનો સમાવેશ થાય જ છે ને એમાં
હ લોકો પોતાના રોજિંદા તનાવમાંથી બહાર આવવા માટે આ પ્રકારની યાત્રા કરતા હોય છે
હા આવી મુસાફરી પછી લોકો આમ વધુ ઉઊર્જા સાથે કામ કરાય ને એટલે લોકો જાય કે કંટાળ્યા હોય તેમના દૈનિક જીવનથી તો સારું લાગે અને આમ સારું આમ ઉઊર્જા સાથે કામ થાય એટલે જાય બધા
હ અને અનાજ જોડે જોડે જે આપણું એડવેન્ચર છે અને જે એક્સપ્લોરેશન છે એ એના માટે પણ બહુ લોકો આમ ફરવા જતા હોય છે
હા એડવેન્ચર ટ્રાવેલ તો એડવેન્ચર ટ્રાવેલ તો ઘણા લોકો માટે તો આમ બહ રોમાંચક હોય છે ખબર
હ હ એનો આપણે જે એડવેન્ચર બોલીએ એનો અર્થ એવો નથી કે આપણે કશો બી આમ ઉત્સાહજનક અનુભવ મેળવો જ જોઈએ
હા તેમાં તો ટ્રેકિંગ છે કે હાઈકિંગ છે કેમ્પિંગ જેવી આમ પ્રવૃતિઓ આવી શકે છે
હ એમાં એની જોડે જોડે કેટલા લોકો તો જંગલ સફારી માટે પણ યાત્રા કરે છે
હા મેં પણ એવું સાંભળ્યું છે અને કેટલાક લોકો તો આમ છે ને નદીઓમાં રાફ્ટિંગ કરવા જાય છે
હ આમ મુસાફ ફરીથી લોકોને નવી અ પરિસ્થિતિઓ સમજવા મળતી હોય છે
હા તે લોકોની હિંમત અને આત્મવિશ્વાસ પણ એનાથી વધે
ને આ તો એડવેન્ચરની વાત થઈને જે એક્સપ્લોરેશન હોય છે એનો અર્થ એવો હોય છે કે નવા સ્થળોને સુ વધોધવાનું તો અહીંયા જોવાનું બધું કેવી કેવી જગ્યાઓ છે બધી આપણી દુનિયામાં
હા દુનિયાના ઘણા સુંદર અને અનોખા સ્થળો હોય છે ને
હ કેટલાક લોકો તો આપણે જે પ્રસિદ્ધ સ્થળો હોય છે એ જોવામાં રસ લાગે છે
હા અને કેટલાક લોકો તો ઓછા જાણીતા સ્થળો શોધવા માંગે કે કઈક જુદું કરવા માંગે કે દરરોજ બધા જ્યાં ફરવા જતા હોય જે જગ્યાઓ જ્યાં ત્યાં ના જાય અને કશું ગૂગલ મેપ્સ પર ના હોય એવી જગ્યાઓ ખોરે ત્યાં જવા માંગે
હ આપ આપણેે જે નવી જગ્યાઓ છે એના વિશે જાણવું પણ બહુ મહત્ત્વનું છે
હા મુસાફરી દ્વારા તો છે ને આપણેે ભૂગોળ વિશે પણ આપડ ઘણું શીખવા મળે છે
અ લોકો વિવિધ વાતાવરણનો
હા જેમ કે રણ પહાડ જંગલ દરિયા અને આમ ગ્રામ્ય ક્ષેત્રોમાં જવાય ને
હા દરેક સ્થળ હોય એની અલગ જ વિશેષતા હોય છે
અ અને દરેક સ્થળની અલગ કહાની હોય છે
હઅ જે આપડે અલગ મુસાફરી હોય ત્યાં તૈયારી
હઅ અને સુરક્ષાનો પણ ધ્યાન રાખવું જ જોઈએ એના જોડે જોડે હ
હઅ આપડે જે યોગ્ય માહિતી અને યોજના સા
હઅ તેથી યાત્રા આમ વધુ સુરક્ષિત અને આમ અ અનાધાયક બને છે કે સુરક્ષા આપડી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જે પણ આવું ટ્રાવેલ કરીએ પણ આપણે સુરક્ષાને બધી જાણક જાણ કારો આમ રાખવું જ જોઈએ
હઅ અને આના પછી આપડે જે ધાર્મિક યાત્રાઓ હોય છે એ પણ એક કારણ છે જેના માટે લોકો બધે યાત્રા કરતા હોય છે
હા ધાર્મિક યાત્રા તો ઘણી પુરાની પરંપરા છે કે આપડા દાદા દાદી મમ્મી પપ્પા બધા જ જતાતા હવે તો બધા પહેલા તો એવું કે અમુક ઉંમર પછી જ ધાર્મિક યાત્રા કરવા જાય પણ હવે તો બધા નાની નાની ઉંમરે પણ ધાર્મિક યાત્રા કરવા જાય છે એ
હઅ આપડે જે અલગ અલગ ધર્મો છે એમનું પોતપોતાના પવિત્ર સ્થળ હોય છે અને એ ત્યાં જવાનું મહત્વ માને છે
હા લોકો આ પવિત્ર સ્થળોની મુલાકાત લેવા તો ખુબ પસંદ કરે છે જવાનું
હઅ જે આ મુસાફરી હોય છે એમાં શ્રદ શ્રદ્ધા હોય છે એ મુખ્ય ભૂમિકા નિભાવે છે
મંદિર મસ્જિદ ચર્ચ અથવા ગુરુદ્વારાની મુલાકાત કરે છે આવામાં
હઅ આ યાત્રાઓ સામાજિક અને સંસ્કૃતિક
અને કેટલીક જગ્યાએ તો તો મોટા મેળાઓ પણ ભરાય તમને ખબર
હઅ મેં સાંભળેલું એવુ ત્યાં હજારો અથવા લાખો લોકો એકત્ર થતા હોય છે
હ અને આવા પ્રસંગોમાં તો છે ને સામુદાયિક એકતા ને આમ મજબૂત કરે કે આવું બધું ભેગા થાય એટલે બધું આપડુ સંસ્કૃતિ જળવાય
હઅ ધાર્મિક યાત્રા હોય એ દ્વારા ન લોકો છે ને વિવિધ પરંપરા વિશે પણ જાણી લે છે
હા તે તો સંસ્કૃતિ આમ અદાન પ્રદાનમાં પણ મદદ કરે છે ને
હઅ કેટલા જ લોકો વાર્ષિક ધાર્મિક યાત્રાઓમાં ભાગ લે છે
હઅ આ પરંપરાઓ છે ને પી આમ પીઢી થી પીઢીમાં ચાલુ રહે કે આ એમના દાદા પડદાદા જતા હોય પછી મમ્મી પપ્પા જાય છોકરાઓ જાય એવું
હઅ એટલે જ કેટલાક લોકો ધાર્મિક અને ઈતિસાહિક બને છે
હઅ ધાર્મિક યાત્રામાં તો શાંતિ અને એકાગ્રતા નો પણ અનુભવ થાય થઈ શકે છે આપણને
હઅ અને આજ બધા કારને આ મુસાફર ફરીને જે રીત છે એ બહુ લોકપ્રિય છે
હા અને બિઝનેસ ટ્રાવેલ વિશે ખબર તમને કશું
હા બિઝનેસ ટ્રાવેલ પણ મુસાફરીનું એક મહત્ત્વ
હ કામ બ કામ સંબંધિત આપણેે જઈએ ને ફરવા માટે એક શહેર થી બીજા શહેર જઈએ એ પણ એક એક જાતની મુસાફરી છે પણ તેના સાથે સાથે આપણે કામ પણ કરવું પડે
અ લોકો એમનું જે કામ ની મીટિંગો હોય એમાં હાજરી આપવા જતા હોય છે
હા અને કેટલાક લોકો તો કોન્ફડન્સ ભવા ભરવા જતા હોય ને ત્યાં
હ બધા ક્લાયન્ટસ હોય જેમની જોડે એમને મળવું
હા આવા પ્રવાસ તો ધંધા અને વ્યવસાયના વિકાસ માટે બહુ જ સારા
હા રૂબરૂું મુલાકાત ઘણી વખતે આપણે જે હા ફૂોન ર કરીએ પાતો એના કરતા વધુ બધું આમ સારી પડે છે
નવા બજાર વિશે પણ માહિતી આમ બહ બધી મળે કે જુદી જુદી જગ્યાએ જાય એટલે
હ અને એની જોડે જોડે લોકો નવા અવસરોની પણ
હા વિવિધ શહેર અને દેશોમાં છે ને બિઝનેસ ની પદ્ધતિઓ અલગ હોય એટલે આવું જાય ને એટલે બધું નવું નવું શીખવા મળે
હા હ મુસાફરી અ દ્વારા છે ને આપણે બધી પદ્ધતિઓને સમજી શકીએ છે
હા કેટલાક લોકો તો ટ્રેડ એક્ઝિબિશન્સમાં પણ જાય છે
ત્યાં તેઓ નવા પ્રોડક્ટ્સ અને જે નવી ટેકનોલોજી આવી છે એના વિશે જાણવા મે ળે છે
ફેશનલ આમ સંબંધો મજબૂત બને ને
હ બધા જોડે આમ એમની ઓળખાણને બધું એ એ પણ એ પણ એને મોટો ફાયદો મળે
હા અને કેટલીક કંપનીઓમાં તો તેમના કર્મચારીઓને ટ્રેનિંગ માટે પણ જુદી જુદી જગ્યાઓ એ મોકલે કે જુદા જુદા લોકોનો અનુભવ કરે અને કેવી રીતે શીખાય બધું એ ખબર પડે
હ હવે ઓથી જે કૌશલ્ય હોય એનો વિકાસમાં પણ મદદ મળે છે
હા એ તો છે જ અને કામ સાથે સાથે લોકો નવા સ્થળે પણ જઈ શકે એ પણ થઈ જાય જોડે જોડે
હા ને આ બધા જોડે જોડે જે આપણેે હો હોટલ હોય ટ્રાન્સપોર્ટ હોય ને તેનું જે ખાવાની બધી જગ્યાઓ હોય તેનો પણ એ લોકો લાભ મેળ લે છે
હા ચોક્કસ વાત છે તમારી
હા હવે આપડે બહુ બધી અલગ અલગ બધાની પોત પોતાની અલગ આમ રીત હોય જવાની કે એમનું કેમ જવું હોય એ બધાનું અલગ અલગ હોય તો આના પર તો આપણે બહુ લાંબી વાત કરી શકીએ
હા એજ તો
હા તો આપડે ફરી ક વિશે વાત કરીશું